હેલો બસ મજામાં તું.
બસ હું એ મજામાં છું.
જમી લીધું.
હા બસ જમી ને બેઠી તે તે જમી લીધુ
હા મેં બી જમી લીધું શું જમી તું આજે.
હું તો આજે જો રોટી સબ્જી દાળ ભાત છાસ અને સલાડ એવું જમી
અચ્છા બઉ હેલ્ધી જમી તું તો આજે.
હા હા તે આજ શું જમ્યું.
બાર ગઈ હતી જમવા મને ગુજરાતી થાળી ખાવાનું મન હતું ને તો ત્યાં જમ તો બારે બાજુમાં એક હોટલ છે ને તો ત્યાં ગઈ હતી.
અચ્છા અચ્છા સારું સારું હોટલમાં જમવા ગઈ હતી.
હા
તે હમણાં તું ફ્રી હતી.
હા હું તો ફ્રી જ છું.
આ તો મને તારા ઉપર તારા સાથે એક વિષય ઉપર વાત કરવી હતી,
હા બોલો ને
આપે આજે એઆઈ અને જે એઆઈ ના એપ્લ, જેમ કે ચેટ જીપીટી ને જેમી નાયને, એના ઉપર થોડી વાત કરીશું,
હા હા કરીને,
તો તારા મતે એઆઈ કેટલું સારું છે, આપણા માટે
જો હું તો એઆઈમાં ઘણો વિશ્વાસ કરું છું. કારણ કે મારે આમ થાય ને કે નાની જે મોટી વસ્તુ, તું બધું એ હું એ આઈ નેજ પૂછું હોમવર્ક, લેસન આવે મને કાક ટીચર મને કાક દે સર્ચ કરવા કે કાઈક... એ તો હું પીટી એઆઈ ને જ કહું એજ મને હેલ્પ કરતા હોય મોસ્ટલી તો,
અચ્છા, અચ્છા એ તો સાચું છે, કે હવે આજકાલ તો ભણતરમાં જે ઈ ચેટ પીટી છે કે જેમેનાઈ છે હજી એવા બીજા ઘણા બધા એવા પેશન્ટ છે છે કે ઈ આપને બહું જ કામ આવી રહ્યા છે. અને બાળકો ખુબ એની... દલ લઈને ભણતરમાં આગળ વધી રહ્યા છે, આપને કોઈક એવું વિષ ટોપ... પિક કે હોય આપણું ફકરો એ આપને જે હા ઓખો લાગતો હોય... તો ઈ આપણે સરળ બનાવી દે છે. અને નાનું બનાવી દે છે.
હા એજ ને એ આઈ તો બધ એઆઈ પાસે તો બધા નો જવાબ છે. નાની મોટી વસ્તુ બધાનો
હા ઇતો તમારી સવા વાત સાચી છે, કે એ આઈ પાસે બધો જ જવાબ હોય છે નાની મો ટી વસ્તુ જે આપે પૂછીએ એનો જવાબ આપણને આપી દે છે. બાકી તમારા મતે એઆઈ ક્યાં ક્યાં વાપરાશ કરી શકાય?
કુકિંગમાં, ટીચિંગમાં, શોપિંગમાં,.. એવી મ કઈ તમને જેી વસ્તુ મે વાપર બધી વસ્ત... તમે એઆઈ તમે વાપરી શકો છો હું તો એક... ભણવામાં વાપરું એક એડિટિંગમાં વાપરું પછી કુકિંગમાં ક્યાંક નવું શીખવું હોય તો હું એમાં વાપરું તમે...
હા મારા ખ્યાલ થી તો આપે જોવા જઈએ તો બધા એવામાં... એઆઈ યુઝ થાય છે, જેમ કે મેડિકલ ફિલ્ડમાં હોય... તો કોઈ રિપોર્ટ આવ્યા હોય તો આપે હવે ડોક્ટર ના હોય તો આપને તો રિપોર્ટ વાંચ... તા ના આવડે અને જે આપે એ રિપોર્ટોનામાં નાખી છી ચેટ જીપી... તેમાં તો આપને એનું સરળતાથી સમજાવે છે તો તે... થી આપણે સર સરળતાથી સમજી જય છી આપને... આપણા માટે સહેલું રહે છે, સમજવું.
હા એ બી છે, એ તો ભાઈ... એઆઈ હવેનામાં તો બહું ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ છે. નાના મોટા બધા એઆઇ ય જ વાપરે છે.
હા ઈ તો તમારી વાત સાચી છે, કે નાના થી લઈને મોટી... ટાવ બધા એઆઈમાં વાપરે છે, તેથી બહુ સરળતાથી એ લોકોને... એ પોતના પ્રશ્ન નો જવાબ મલી જાય છે, અને સારું રહે છે, અને બાક.. એ તો કેવું કે જેનો ફાયદો હોય, એ વસ્તુ નો નુકસાન તો હોય જ,... જે છે. એઆઈ નું પણ ઘણું બધું નુકસાન બી છે.
હા એ ભી શું છે? મને એઆઈ તો મને કાઈ નથી ખબર એઈની... નેગેટીવ નું કાઈ...
એઆઈ ના નુકસાનમાં એવું છે, કે હવે હમણાં જોવા જઈ થોડા ટાઈમ પેલા... કે લોકો પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં... એટલું બધું.. કેટલું બધું રાખતા હતા કે ફોટોસને એડિટ કરીને તો હવે... ચેટ જીપીટી માં ફોટોસ એ લોકો નાખતા. તો એનો ફોટો જે હોય એ વાયરલ થઈ જતો ઈ ડેટા.
હા એભી છે.
હા એ તો તમારી વાત સાચી છે ને બાકી તો કેવું. કે ઈ ડેટા જે છે એ આપડો મિસયુઝ એ લોકો. કરી શકે છે કેમ કે ડેટા. તો ક્યાંક તો જતો હશે ને એઆઈને યુઝ કરનાર બી કોક. તો હશે ને કોઈક વ્યક્તિ જ જોતું હશે ને પછી આપને આપણો જવાબ મળ. મળે છે પછી આપને આપણું રિઝલ્ટ મળે છે તો જે આપણે ફોટોને આપણે અપલોડ કરી છી. એ આપડું નુકસાન ભી કહી શકાય છે એઆઈમાં.
હા એભી છે. હવે એઆઈ થ્રુ તો કેટલા બ્લેકમેલ કરી શકે છે બે ઘણું કેટલા ફ્રોડ. કેટલું બધું છે વધી રહ્યું છે હવે તો.
હા એ તો તમારી વાત સાચી છે. અને બાકી તો એઆઈ તો હવે તો આગળ જણીને વધારે વધવાનું જ છે. તમારા મતે શું એઆઈ બધા માણસો ન નોકરી ખાઈ જશે.
આમ મને તો લાગે છે કે ખાઈ જશે કારણ કે મોસ્ટ ઘાટા ઘાટા બધા માણસ. એ આઈ ને જ પૂછે છે કે ભાણવાનું હશે તો એ આઈ ને. કારણ બીજું કામ હશે તો બી એઆઈ ને અમે બધું એઆઈ જ લઈ લેશે. તો પછી માણસ શું કરશે.
હા એ તો તમારી વાત સાચી છે પણ મારા ખ્યાલ થી મારા મતથી હું જોવા જઉં. તો એ આઈ બધું નથી. એ આઈ બધું નઈ નોકરી ખાઈ શકે કેમ કે એ આઈ ને બી. જનરેટ કરવા કે એને બી આગળ વધારવા એક વ્યક્તિ ની તો જરૂર પડશે ને. ઘણું બધું એ આઈ નું એવું મોટું પ્રોજેક્ટ હોય તો ઘણા બધા વ્યક્તિની જરૂર તો પડવાની જ છે. તો કેવી રીતના એ આઈ નોકરી થાય શકે. બધા લોકો કહે છે ને કે નોકરી ખાઈ જશે એ આ એ પણ ના ખાઈ શકે.
હા એતો મેં તો વિચાર્યુંજ નહી.
હા તો તમારી વાત સાચી છે કે તમને એવું ક્યાંય ખ્યાલ નહતો તો આમાં શું આપ. બી વાતચીત કરી. તો આપને બેનને ને એકબીજાથી ઘણી બધી જાણકારીઓને મળે છે.
હા એવુંભી હે.
હા બાકી તો બીજું તમને એ આઈ ઉપરથી શું જાણવાન શીખવા મળે છે.
તમે ચાર જીબી ટ. કેવી રીતે યુઝ કરો છો એયાય નહીં.
હું તો જો ભણવામાં યુઝ કરું છું એઆઈમાં. પછી કોઈ એગ્રીિકલ્ચર વિશેની લાઈન હોય કે બધી વસ્તુમાં. એ આઈ નો ઉપયોગ બહુજ કરું છું.
અચ્છા.
એ તમે એ આઈ ભણવા માટે યુઝ કરો છો.
હા મેં કીધું ને આગળ કે હું ભણવા માટે અને એ આઈ ને બધો યુઝ કરું જ છું. અને એઆઈ નો વપરાશ તો આપણા જીવનમાં બહુજ સારો છે અને બહુજ મહ. તત્વનું છે.
હ.
હતે
હ
તમે એ આ એઆઈ ના કઈ કઈ ટૂલ્સ યુઝ કરો છો?
એ આઈમાં ચેટ જીપીટી હોય કે જેમીનાઆઈ કે હોય તો ઘણા બધા એવું યુઝ કરયે તો આપણા માટે સારું રહે છે.
અચ્છા તમે એ આઈને પોઝિટિવ વે માં લો છો કે નેગેટિવ વે માં?
એમાં મેં તો તમને આગળ કીધું અને જે વસ્તુનો ફાયદો હોય છે એ વસ્તુ નો નુકસાન બી હોઈ જ શકે છે.
અચ્છા.
હા બાકી તો તમારા મતે એ આઈ કેટલું સારું છે, કેટલુ એનો વપ વપરાશ કરવો જોઈએ અને એ આઈ બધું શું સાચું જ કહે છે?
મારા માટે તો મને એમ લાગે છે કે એ સાચું જ કહે છે. તો
હા એ આઈ તમારા મતે કેવું સાચું છે એવું છે ને તમને? તો મારા મતે જોવા જઉ તો કેવું એ આઈ ને કેવું ખબર પડતી હશે કે આપડે હવે જોવા જઈએ તો લોકો કુંડલી બી પોતની નાખે છે. તો એ આઇ એવું કેવું છે કે કુંડલી બી જોઈ શકે છે એ લોકોને કેમ ખબર પડી એ સાચું જ છે?
એ આપડી સચ સિસ્વીને બધું જોઈ લે એનાથી એને ખબર પડી જાય.
પણ નય આપડે તો એવું કઈ નાખ્યો ના હોય ડેટા કે તો બી આમ હવે કે એ આઈ ઉપર પૂરો ભરોસો તો ના જ કરી શકે કે એ આઈ બધું સાચું જ છે એવું ના કહી શકે. કે આપડે.
હા એ તો કોઈ બી સાચું ના હોય પણ કંઈક ને કોઈક ની મેન્ટાલિટી એવી થઈ જાય કે એ આઈ કે બધું સાચું છે.
હા ઈ તો તમારી વાત સાચી છે કે એ આઈ કે તમને એવું છે કે એ આઈ કે એ બધું સાચું છે પણ કોક વાત વખત એ આઈ બી ખોટું કહી શકે છે. હવે પૂરેપૂરો ભરોસો તો ના કરી શકે ભલે થોડો ભરોસો કરી શકે. હવે જે મેં આ કીધું કે આપને રી રીપોર્ટ કે એવું બધું નાખવું હોય કોઈ તો એ રિપોર્ટ આપડી રિપોર્ટ નાખી તો હવે એ આઈ કે એમાં જ આપેલ એના હિસાબે દવા કે લઈ તો ઈ તો ખોટું જ કહેવાય ને કેમ કે એકવાર ડોક્ટર આપને કેય પ્રમાણે કરયે તો સારું કેવાય.
હાજી સર. હા ને આવામાં તો ડોક્ટર નું જ લેવાય આ ચેટ જીપીટીને ના ઓલું કરાય.
હા ઈ તો તમારી વાત સાચી છે પણ કેવું કે હવે ઘરે હોયને રિપોર્ટ આવ્યો હોય તો આપડે ડોક્ટર કે એવું કઈ ભણેલું ના હોય તો આપને ના ખબર હોય આપે ચેટ જીપીટી માં કે એવામાં નાખી આપે. તો એ શું સારું રહે. કેમ કે એનાથી આપણ ને સરળતાથી જવાબ મળી જાય છે આપડો.
અમતો તો લો આપડું આવી હેલ્થ નું નેવું તો આપણે ડોક્ટરને વધારે પ્રિફર કરયે ને.
હા ઠીક છે લો તમારા જોડે મને આવી ટોપિક ઉપર વાત કરીને બો જ મજા આવી ને ખુબ જ સારો મને જાણવા મળ્યું તમને બી મારાથી જાણવા મળ્યું તો ઈ સારું કહેવાય.
હા મને બી તમારા તમારા થી જાણવા મળ્યું મને બી બો મજા આવી તમારી સાથે વાત કરવાની બી
તમાર તમારેથી મને જાણવા મળ્યું કે એ આઈ ના ફાયદા અને એના નેગેટિવ પોઈન્ટસ ને બધું
હા ઈ તો સાચી વાત છે હવે આમ જો કેમ કે વાતચીત કરયે તો આપને બંનેને થોડું થોડું જાણવા મળે. તો ઈ કેટલું બધું આમ સારું કેહવાય કે વધારે વાતચીત કરીને વધારે જાણવા બી મળી જાય છે.
હા એઈ ભી છે ઠીક છેલો હું તમે પછી કોલ કરું
હા ઠીકે